હા મજામાં.
હમ આજે હું હું આજે ખુબ જ મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક વિષય પર વાત કરવા જઈ રહ્યો છ જેનો ટોપિક છે યુવાનો ના સપના અને કારવિધિ યુવાનો કોઈ પણ દેશનું ફચર હોય છે. દરેક યુવાન પોતાના જીવનમાં કઈક મોટું બનવાનું સપનું જોએ છે કોઈ ડોક્ટર બનવા માંગે છે કોઈ એન્જિનિયર બનવા બનવા માંગે છે, તો કોઈ આર્ટિસ્ટ બનવા માંગે છે, આમ ઘણા બધા બ સપનાઓ માણસને આગળ વધવાની પ્રેરણા આપે છે પરંતુ માત્ર સપના જોવાથી સફળતા મળી જતી નથી તેના માટે ઘણી બધી હાર્ડવર્ક કરવા પડે છે. લેવા પડે છે. અને હાર્ડવર્કને ડિસિઝન એ ખૂબ જ જરૂરી છે તો આજે આપણે યુથ ડ્રીમ્સ કેરિયર ચોઈસ અને સક્સેસ માટે જરૂરી બાબતો વિશે ડિટેઈલ્સ માં વાત કરીશું. તો મારા મતે તો દરેક યુવાનના જીવનમાં એક ગોલ હોવું જ ખૂબ જ જરૂરી છે ગોલ વગરનું જીવન દિશા વગરનું નાવ જેવું હોય છે આજના સમયમાં યુથ પાસે ઓપોર્ચુનિટી ઘણી હોય છે પરંતુ. કોમ્બિનેશન પણ ખૂબ જ વધારે છે કોમ્પિટિશન પણ ખૂબ જ વધારે છે ઘણા સ્ટુડન્ટો કેરિયરને લઈને કન્ફ્યુઝ હોય છે ક્યારેક ફેમિલી પ્રેશર અને સોશિયલ એક્સપેક્ટેશન ના કારણે તેઓ પો પોતાની પસંદગી ન કેરિયર પસંદ કરી શકતા નથી. તો ચાલો હવે આપડે સમજ કે યુવાનો ના સપ સપિયર નું મહત્વ તો સપનાઓનું મહત્વ સમજતા આપણે સૌથી પહેલા સપના વિશે વાત કરીએ. તો સપનામાં માણસ નું મોટિવેશન છે જો માણસ પાસે ડ્રેમ હોય મતલબ કે કોઈ હોય તો તે જીવનમાં વધુ મહેનત મ આપણને પોઝિટિવ એટલે કે સપના પોઝિટિવ ડાયરેક ઘણા સસેસફુલ લોકો પહેલા કોર્ડિનેટર હતા પરંતુ મોટા સપનાઓના કારણે તેઓ સફળ બન્યા ડોક્ટર એપીજી અબ્દુલ કલામ પણ કહ્યું હતું કે ડ્રીમ ઇઝ નોટ વોટ યુ સી ઇન સ્લીપ ડ્રીમ ઇઝ સમથિંગ દેટ ડઝ નોટ લેટ યુરસલિમ આથી ડ્રેમ જીવનમાં ખૂબ જ મહત્વનું છે. હા આજે સપનાઓ માણસને કોન્ફિડન્સ પણ આપે છે જો આપણે પોતાનો ગોલ પર ફોકસ રાખીએ. તો ડિફરંન્ટ ડિફરન્ટલી આપણેે તેને આપણે પામી શકીએ છીએ ક્યારેક લોકો ફ્યુચરથી ડરી જાય છે પરંતુ ફ્યુચર પણ સક્સેસનોો એક ભાગ છે દરેક સક્સેસફુલ પર્સન એ જીવનમાં સ્ટ્રગલનો સામનો કરવો કર્યો. હોય છે ને કરવો જ પડે છે અને ભવિષ્યમાં પણ કરતું જ રહેવું પડે છે આથી યુથ એ પોતાની સપનાઓ પર વિશ્વાસ રાખવો જોઈએ અને સતત પ્રયત્ન કરવો કરવો જોઈએ એવું તમને નથી લાગતું.
હા તમારી વાત ખુબ જ સાચી છે કે આપણા દેશમાં પણ એવું બધું ખૂબ ચાલી રહ્યું છે કે યુવાનો કોઈ કોઈ પણ દેશનું ભવિષ્ય હોય છે દેશની પ્રગતિ તે અનેક વિકતિ વિકાસ નો યુવાન સૌથી મોટો ફાળો હોય છે. દરેક યુવાના જીવનમાં કેટલાક સપના હોય છે. કોઈ ડોક્ટર બનવા માંગે છે, કોઈ એન્જિનિયર, કોઈ શિક્ષણ, કોઈ પોલીસ અધિકારી કે કોઈ સફળ ઉદ્યોગ સપનું જોઈએ છે સપના માણસને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે સપના જોવું ખુબ જ સારી વાત છે પરંતુ માત્ર સપના જોવાથી સફળતા મળતી નથી સપનાઓને સાકાર કરવા માટે મેં ધીરજ અને આત્મવિશ્વાસ અ જરૂરી છે આજના સમયમાં સ્પર્ધા ખુબ જ વધી ગઈ છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સતત પ્રયત્ન અને યોગ્ય માર્ગદર્શન જરૂરી બને છે કારકિર્દી એટલે જીવન જીવનમાં પસંદ કરેલો વ્યવસાય અથવા કાર્યક્ષેત્ર યોગ્ય કારકિર્દી પસંદ કરવી જીવનનો ખુબ જ મહત્વ નિર્ણય છે અને ઘણા યના બીજા લોકોને દેખા દેખી કારકિર્દી પસંદ અ દેખા દેખી કારકિર્દી પસંદ કરે છે પરંતુ દરેક વ્યક્તિ ક્ષમતા અને રસ અલગ હોય છે તેની પોતાની આવડત અને રસ પ્રમાણે પ્રમાણે ક્ષેત્ર પસંદ કરવું જોઈએ આજના યુવાના કારકિર્દી અને નવા વિકલ્પો ઉપલબ્ધ છે પહેલા માટે ડોક્ટર, એન્જિનયર, જેવા સૂત્રને મહત્વ આપવામાં આવતું પરંતુ હવે ટેકનોલોજી, રમત ગમત, ડિજિટલ માર્કેટિંગ, ફેશન ડિઝઇનિંગ, ચાર્ટર એકાઉન્ટન્ટ સ્ટાપઅપ અને સરકારી નોકરીઓ જેવા અનેક ક્ષેત્ર આ વધ્યું છે યુવાનો માટે સૌથી મહ મહવની મહત્વની વાત સમયને યોગ્ય આયોજન આયોજન જો વિદ્યાર્થી પોતાના લક્ષ લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે તો નિયમિત અભ્યાસ કરે તો તે ચોક્કસ સફળ બની શકે છે સફળતા આવે તો તો પણ અહી હાર, હાર, હાર બી આવે નિષ્ફળતા પણ અને સફળતા પહેલી સીડી છે આજના યુવાનોનો આત્મવિશ્વાસ અને નવી વિચાર શક્તિ ખૂબ જ ખૂબ છે તેઓ દેશના દેશ નવી દિશા આપી શકે છે જો યુવાનો સારા માર્ગ પર આગળ વધશે હશે તો તો દેશનું ભવિષ્ય પણ ઉજ્જવળ બની શકે છે પણ અંતમાં હું એટલો જ કહીએ કે સપના મોટા જુઓ પરંતુ તેમને પૂરા કરવા માટે સતત મહેનત કરો અને યોગ્ય કારકિર્દી પસંદ કરો અને પોતાના માતા પિતા તથા દેશનું નામ ગૌરવપૂર્ણ બનાવો આ જેથી હ સમાજમાં નામ રહે નહી તો સ
હા બિલકુલ સાચી વાત તો સમાજમાં એજ પ્રમાણે નામ બની રહે અને ખુબ જ આગળ વધતા રહેવાનું આપણને મોટિવેશન મળે હવે આપણે સમજ જએ કારગિર્દી શું છે કારગિર્દી નું મહત્વ હવે કેરિયર વિશે વાત કરીએ તો કેરિયર એટલે જીવનમાં પસંદ કરેલો અ પ્રોફેશનલ અથવા પોતાનું કામ એક સારી કેરિયર માણસને ને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી અને એએ રિસ્પોન્સ અ રિસ્પેક્ટ રિસ્પેક્ટેડ બનાવે છે, આજકાલ કેર ઓપ્શન ખુબ જ વધી ગયા છે, પહેલા લોકો માત્ર ડોક્ટર અને એન્જિનિયર બનવાનું વિચતા પરંતુ હવે ટેકનોલોજી, ડિઝાઇનિંગ, સ્પોર્ટ્સ, ડિજિટલ માર્કેટિંગ અને ઇન્ટર સિગ્યુ આ ઘણા બધા ફિલ્ડ આવ્યા છે, આથી સ્ટુડન્ટ્સ ઓ પાસે ઘણી બધી ઓપર્ જન બે છે, કેરે પસંદગીતી વેકટે વખત ઇન્ટરેસ્ટ અને ટેલેન્ટેએક બંનેનું ધ્યાન મેળવતું જ રે, જે વ્યક્તિને પોતાની તમે કીધું એ પ્રમાણે જો કોઈ વ્યક્તિને પોતાની પસંદગીનું કામ કરે તો તે વધુ સક્સેસ ફુલ બને, કેટલાક સ્ટુડન્ટઓ માત્ર આ સોસાયટી તમે કીધું એ પ્રમાણે કે કેટલાક સ્ટુડન્ટઓ કે પોતાની સોસાયટીના પ્રેશરના કારણે ને ફેડ પસંદ કરે છે, પછી તેઓ અનહેપ્પી ફીલ કરે છે, આથી કેરિયર નો ડિસિઝન સમજદારીથી લે લેવો જોઈ, પ્રેઝન્ટ માં અને ટીચર એ પણ સ્ટુડન્ટ્ને ગાઈડ કરવું જોઈએ. એ એજ અમારી ફેમિલીમાં એક કિસ્સો બન્યો કે મારા માસીનો છોકરો છે, તે તેણે હમણાં દસમું પાસ કર્યું પણ તે કોમર્સ લેવા માંગે છે, પરંતુ તેના ફેમિલી અને તેના પેરેન્ટ્સા એવો ફોર્સ કરે છે, કે તે ડિપ્લોમા કરે તો મેં માસીને એટલું જ સમજાવ્યું કે તે તેની ગમતી ફિલ્ડ ચૂઝ કરે, તો વધારે સારું. તો હવે
હા તમારે હા તમારી વાત સાચી જય કે પેલા ડિપ્લોમા કરે, કે હમમ તે મને તો એવું લાગ્યું કે આ તેમને સમજાવું જોઈએ, કે તેઓ ગમતો વિષય પસંદ કરે, કે તેઓ ખાલી દેખાડવા પૂરતું જ કોર્સ ના કરે, કે તેમને કામ આવે તેવું કરે. કે કોઈ મોટી મોટી લાગતું હોય. કે એમ બી એફ એમ બી એ તે જીરીક કે હાચવીને રાખે.
હા એજ સાચી વાત એક મારા સફાતાની જરૂરી બાબતો વાત કરીએ તો સફાતા માટે હાર્ડવર્ક સૌથી જરૂરી છે, કોઈ સો આ સોસ કટ થી દિયાસ સક્સેસ મળતો નથી. ટાઈમ મેનેજમેન્ટ એ કે અને આ એ પણ ખૂબ જ જરૂરી છે, સ્ટુડન્ટ અને રેગ્યુલર સ્ટડી અને સ્કીલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવું જોઈએ, કોમ્યુનિકેશન સ્કીિલ અને કોન્ફિડન્સ પણ કેરિયર માટે ગોથ લાવે છે, તો એજ માટે આપણે ગોલ ડિસાઈડ કરેલો હોવો જોઈએ, સૌથી પહેલા મારા એક ફેમિલીમાં એક આ મારો ભાઈ જ છે, જેનો આ ગોલ કઈ નક્કી નથી, મતલબ એ કોઈ કોઈના પણ કેવાથી કોઈ પણ વસ્તુ કરી લે છે, જેમકે એને કંઇ કે બી. કોમ માં સારું છે, તો તે બી. કોમ માં કેશે હવે, તે તેને કેશુ કે તે એમબીએ એ કરે તો તે એમબીએ માં પણ ઘુસી જશે. તેને કેશું કે સીએમાં કરો, તો સીએમાં પણ ઘુસી જશે આવી રીત તમે એ . તેની અ પોતાનો એક ગોલજ
સાચી છે, કે તે તેઓ એવું નથી કે તેઓ કરશે પણ એમબી એ વાળાને એવા પેલા મોટી મોટી લાગે કે તે તેઓ વધારે પૈસા બગાડીને પણ તેઓ કેમકે ચાર્ટર એકાઉન્ટ હારુ હોય છે, તેમાં ઓછા પૈસા પતી જાય છે, પણ પેલા એમબી એ વાળા હોય તે વધુ પૈસા જાય એટલે તેમાં કાબિલિયત ની હોય, તે કે તેઓ ઓછા પૈસે બી બની શકે પૈસા વધારે હોય, તો જ એ લોકો આ બની શકે એવું લાગ્યું મને તો, કેમકે ઓછા પૈસા એ લોકો આ આમાં હોય, તો ચાર્ટર એકાઉન્ટ બની જાય, ન તો એ લોકોને સ્કીલ કઈ કામન નહી, આવે પૈસા વગર.
હા મેન તો સ્કીલ પર ડિપે ડિપેન્ડ છે, તેથી પો જેથી પણ ઈમ્પોર્ટન્ટ છે, જો ડિફરેન્ટ આવે તો હિંમત ના હારવી જોઈએ, જો ડિફિકલ્ટી આવે તો તમે હિંમત ની હારવી જોઈએ, ટેકનોલોજી ના સમય હા ખબર પડી.